હલો
નમસ્કાર. કેમ છો?
નમસ્કાર. હું મજામાં તમે કેમ છો?
બસ મજામાં છું. હવે આજે આપ આપણે ડિજિટલ યુગમાં મુસાફરીનું આયોજન એમાં આપણે એપ્સ અને ટેકનોલોજી વિશે વાત કરીશું.
બહુ સરસ.
હવે આજકલ મુસાફરી નું આયોજન કેટલું સરળ થઈ ગયું છે ને?
હા પેલા લોકો ટ્રાવેલ એજન્ટ પાસે જતા હતા. પરંતુ હવે બધું મોબાઈલ એપથી થઈ જાય છે.
બિલકુલ. ગૂગલ મેપ્સ, હોટેલ બુકિંગ એપ્સ અને ફ્લાઇટ એપ્સ. વગર હવે મુસાફરીનું આજે આયોજન કરવું મુશ્કેલ લાગે છે.
મને પણ ટેકનોલોજીનો ઘણો ફાયદો થાય છે.
આપણે ઘરે બેઠા ટિકિટોની સરખામણી કરી શકીએ છીએ.
હહ અને બજેટ પણ આપણે નિયંત્રણમાં રહે છે.
હા પહેલા લોકોને ઘણી જગ્યાએ ફોન કરવા પડતા હતા. પરંતુ હવે બધી માહિતી એક જ જગ્યાએથી મળી જાય છે.
અને નેવિગેશન પણ સરળ બની ગયું છે. નવી જગ્યાએ પણ ખોવાઈ જવાનો ડર ઓછો થઇ ગયો છે.
સાચું. વાસ્તવિક વાસ્તવિક સમયની ટ્રાફિક માહિતી પણ મળી જાય છે.
હું મુસાફરી પહેલા હવામાનની માહિતી પણ જોઈ લઉં છું.
હું પેકિંગ ચેકલિસ્ટ એ એપનો ઉપયોગ કરું છું.
ઓહ! સરસ અને એ ટેકનોલોજીને કારણે એકલા મુસાફરી કરવી પણ વધુ સુરક્ષિત બની ગઈ છે હવે તો.
ઈમરજન્સી સંપર્ક શેર કરવાની સુવિધા પણ ખુબ ઉપયોગી છે.
અને ડિજિટલ પેમેન્ટનો પણ ઘણો ફાયદો થઈ ગયો છે.
હા રોકડ પૈસા સાથે રાખવાની. જરૂરિયાત ઓછી થઈ ગઈ છે.
પરંતુ ટેકનોલોજી પણ ખુબ આધાર રાખવો પણ યોગ્ય નથી. હી હા જો ઇન્ટરનેટ બંધ થઇ જાય તો, મુશ્કેલી થઇ જાય છે.
એટલે ઓફલાઈન મેપ્સ ડાઉનલોડ કરી લેવો જોઈએ.
બિલકુલ. અને પાવર બેંક પણ તમારે જોડે જ રાખવી જોઈએ.
સોશિયલ મીડિયાનો મુસાફરી પર ઘણો પ્રભાવ છે.
હ હા અને તમે જોયું હ છે લોકો ઇન્સ્ટાગ્રામ જોઈને નવી નવી જગ્યાઓ પસંદ કરે છે
પરંતુ માત્ર ફોટા જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી
હા એ પણ છે સમીક્ષાઓ અને રેટિંગ પણ તપાસ તપાસવા જોઈએ
ખટી સમીક્ષાઓથી પણ સાવધાન રહેવું જ જોઈએ
કૃત્રિમ બુદ્ધિમત્તા પણ હવે મુસાફરી ક્ષેત્રમાં આવી ગઈ છે
હા તે મુસાફરીનું સંપૂર્ણ આયોજન બનાવી આપે છે
તે સમય બતાવે છે અને આયોજન સરળ બનાવે છે
પરંતુ માનવીય અનુભવની જગ્યા કોઈ લઈ શકતું નથી
હા હું પણ એજ માનું છું
ટેકનોલોજી એક સાધન છે તેના પર સંપૂર્ણ આધાર રાખવો બરાબર નથી
સાચી વાત છે સંતુલન તો જાણવવું જ જોઈએ
સાચો એજ છે કે જે ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરે
અને મુસાફરી ન સાચો આનંદ પણ માળે
બરાબર ટેકનોલોજી આપ આપણને મદદ કરવા માટે જ છે આપણા પર નિયંત્રણ કરવા માટે નથી
તમે ખુબ જ સરસ વાત કહી સર તમે ક્યારે કૃત્રિમ બુદ્ધિમત્તાથી ની મદદ થી પુણા મુસાફરીનું આયોજન બનાવ્યું છે
હા થોડા સમય પેહેલા અમે કૃત્રિમ બુદ્ધિમત્તાને ત્રણ દિવસની મુસાફરી માટે બજેટ મુજબ નું આયોજન બનાવવા કહ્યું હતું
ઓ તો પછી એનું શું પરિણામ આવ્યું
ખુબ સારું તેમાં પરિવહન હોટેલ રોજ અને ફવાલાય થોડો બધું જ સામેલ હતું
વાહ હવે તો ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ છે
હા પરંતુ હું પછી પણ બધી માહિતી જાતે ચક ક શું છું
ઓ તમારી બહુ સરસ આદત છે એ જરૂરી છે દરેક ઓનલાઈન માહિતી હંમેશા સાચી હોય એવું નથી
સાચી વાત છે સત્તાવાર વેબસાઇટ અને તાજેતરનીક સમીક્ષાઓ પણ જોવી જોઈએ
હવે ભાષાંતર કરતી એપ્સ પણ વિદેશ મુસાફરી દરમિયાન ખુબ જ મદદરૂપ બને છે
બિલકુલ સ્થાનિક ભાષા ના આવડતી હોય તો પણ વાતચીત સરળ બની જાય છે
હા હું ચલણ રૂપાંતર કરતી એપ નો પણ ઉપયોગ કરું છું
હું ખર્ચ નો હિસાબ રાખતી એપ નો ઉપયોગ કરું છું
તો તમને શું ફાયદો થાય છે
દરરોજ કેટલો ખર્ચ થયો તેનો સંપૂર્ણ હિસાબ મળી રહે છે
ઓહ તું આ તો ખરેખર ઉપયોગી છે.
ડિજિટલ બોર્ડિંગ પાસ પણ ઘણો સમય બચાવે છે.
હા, અહ આગળ ના દસ્તાવેજ ખોવાઈ જવાનો ડર પણ ઓછો થઈ જાય છે.
ક્લાઉડ સ્ટોરેજ પણ ખુબ ઉપયોગી છે.
પાસપોર્ટ ની નકલ ઓનલાઈન સુરક્ષિત રીતે સાચવી શકાય છે.
કોઈ પણ કટોકટીની સ્થિતિ માં તે ખુબ કામ આવે છે.
હા અને ત્યારે તો સ્માર્ટ ઘડિયાળ પણ મુસાફરી દરમિયાન ખુબ જ ઉપયોગી બની રહી છે.
હા, તેમાં પગલાની ગણતરી આરોગ્યની માહિતી અને સૂચનાઓ મળતી રહે છે.
સાયબર સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
જાહેર વાઈફાઈ નો ઉપયોગ કરતી વખતે સાવધાન રહેેવું જોઈએ.
હા, સાચી વાત છી. અજાણે લિંક પર ક્યારેય ક્લિક કરવું જ ના જોઈએ.
મજબૂત પાસવર્ડ અને બે તબક્કાની સુરક્ષા પદ્ધતિ નો ઉપયોગ કરવો જ જોઈએ.
અને પર્યાવરણની અનુકૂળ મુસાફરી માટે પણ ટેકનોલોજી મદદરૂપ બની છી.
કેવી રીતે?
જેમ કે કાગળની ટિકિટ નો ઉપયોગ ઓછો થાય છી અને ડિજિટલ વ્યવસ્થા થી કચરો પણ ઓછો થાય છી.
ઇલેક્ટ્રિક વાહન ના ચાર્જિંગ સ્ટેશન ની માહિતી પણ એપ્સ માં મળી જાય છે.
આ પર્યાવરણ ના સંરક્ષણ માટે પણ સારું છી.
ભવિષ્યમાં મુસાફરી વધુ સ્માર્ટ બનશે.
હા, અને કદાચ વર્ચ્યુઅલ રિયાલટી દ્વારા મુસાફરી પહેલા સ્થળ જોઈ શકાશી.
અને એરપોર્ટ પર રોબોર્ટ સહાયક પણ વધુ જોવા મળે છે.
પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ.
કઈ વાત?
જેમકે તમે ટેકનોલોજી સુવિધા આપે છી પરંતુ મુસાફરીનો મુ ખ્યા હેતું નવા અનુભવો મેળવવાનો છે.
બિલકુલ સચું મોબાઈલની સ્ક્રીન કરતા વાસ્તવિક દુનિયા નો વધુ આનંદ માણવો જોઈએ.
સાચી યાદો ફોનમાં નહી પરંતુ આપડા અનુભવો માં છે.
એટલે સ્માર્ટ ટેકનોલોજી સાથે સ્માર્ટ વિચારસરણી પણ કેટલી જ જરૂરી છે.
હું પણ એવું જ માનું છું કે ટેકનોલોજીને મિત્રણ બનાવવો જોઈએ. એને માલિક ના બનાવો જોઈએ.
બરાબર છે, તમારી વાત.
હવે તમે કા હો મુસાફરી દરમિયાન શું કરો છો એમ મીન્સ જેમ કે તમને ખબર હશે એપમાં ટિકિટ હોય હોટેલ અને પ્રવાસન સ્થળોમાં માહિતી તમને મળી જતી હશે.
હા, મળી જાય છે.
અને તમને ખ્યાલ આવી એ આજના જમાનામાં તો ઘણા લોકો હવે પહેલાથી જ આખી મુસાફરીનું સમય પથક ત્યાર કરી લે છે,
બરાબર છે એવું કરવું આપણા માટે હિતમય છે,
તેનાથી સમય નો યોગ્ય ઉપયોગ થઈ શકે છે
હા સમય પણ ખુબ જ મળે છે સાચું વાસ્તવિક સમયની ટ્રાફ માહિતી પણ મળી જાય છે.
હા અને તેના દ્વારા કોઈ સ્થળ નો ઇતિહાસ અને ખાસિયતો પણ જાણી શકે છે.
બરાબર છે તેને લીધે આપડે તેની સાથે વધારે મળી શકીએ છીએ.
ઘણા પ્રવાસીઓ હવે ઓનલાઈન ટિકિટ બુક કરવાનું ખુબ જ પસંદ કરે છે.
હા એ અત્યારે બહુ ચાલે છે. સાચી વસ્તુ
ચેક કરી શકો છો ને
હા સાચી વસ્તુ છે.
અને અત્યાર તો ડિજીિટલ નકશા દ્વારા નજીકની હોટેલ, હોસ્પિટલ અને પેટ્રોલ પંપ પણ શોધી શકાય છે.
હા તેનાથી આપણાને સગવડતા સારી મળે છે.
હ સરસ ટોપિક પર આજે આપણે વાત કરી હવે આવાને આવા બીજા ટોપિક પર આપણે ફરી વાત કરીશુ નમસ્કાર
નમસ્કાર સારું આવજો.
આવજો હા